હલો હા ભાઈ
ભાઈ બંજારમાં હો મારો ભાઈ
હા.
હા હો ભાઈ કોલેજ કે થોડુંક જવાનું હોય.
નહી.
નાહી હો ભાઈ નું કામ હૈ
કેલું કામ હૈ
બાાયઓ નું કામ હૈ કોલેજ
એટલે અમે જાય એટલે એમ એમ
એ ના હવે મારો ભાઈ
હા શું હાલે બાકી
હાલે મારો ભાઈ બસ
આ ક્યાં ગયો હતો.
ક્યા નઈ
ક્યાંક ચળવા ક્યાંય નો કે મેં હે પ્રભુ એવું કે ચડવા ગયો તો આજે આખો દી હું તો જ છે.
હ હા.
ગિરનાર ચડવા નતો ગયો.
નારે ના કોણ કે છે.
હવે મને બપોર કીધું તું હો
હા એ તો કેવા વારો ભડવો જોઈએ.
હા.
હારુ હાલ તો રાખું.
હા યશવંત ભાઈ હું ગીરના ચડે હ એનો આ ભાઈ અમે તો દાતાર ચડીને આવતા રયા
હા હારુ હાલ તો રાખું.
ના હવે
ખાય એવું કે
આવો તણજીયા રોટલી મારીને આવ્યો
તે હું ખાવાનું હતું.
આવવાનું ડર ભદ
દાર ભાત પછી બીજું
બીજું કઈ પડી
દાળ ભાતને ખીચડી
તો બધું ભેગું હતું.
કટી છે ને તો
અરે એ તો હોયે એતો ઇનકમિંગ માં હતી
હમ્મ કટી ખીચડીને દાળ ભાત એટલે જેને જે ખાવું હોય એવું હોય કે તમારા હોસ્ટેલમાં
જીને જે ખાવુ હોય તમે તારે બેહી જાઓ ખાઈ લએ
હમ્મ એટલે રોટલી કે રોટલા નો હોય ખાલી દાળ ભાત ને કડી ખીચડી છેં
હા હા રોટલી રોટલી એવું કઈ ન હોય તમે આવો કોઈક દી ખાવા તો પછી
હા આવીશું ભાઈ જુનાગઢમાં હમ્મ અમારી હોસ્ટેલમાં ભાઈ તમારા કરતા હારું આવે
એવું છે
હા અમારે આજ હતું મોગ નું શાકભાત રોટલી
અ અ
હમ્મ
તમારા તો ભાઈ સો માં હું આલે ને હમણાંથી ફજયાત ચાલુ થઈ ખબર હ પેલા
ઓહ હો હો
અ કાકા ભજીયા બનાવતી ખાઈ જાયે
ભજીયા ગરમા ગરમ એમ ને
આવો તારી
હમ્મ
આવો કોક દિવસ ખબર પડે
હમ્મ એ વાત હસી તમારી હોસ્ટેલ કરતા અમારી હોસ્ટેલ હારું આવે ભાઈ અમે અહી ખાઈ બરોબર છે અયા પછી અમારે ખવાતું નથ
અરે એક વાર તુંય ખાઈ જાય એટલે લગભગ તું નામ નઈ લે
પાસોઝા ની એમ
હા હા તું નામ જ નહી લઈ કેહહ
ખાવાનું નામ નઈ લઉ ને પાસો એટલે જ ન થ આવતો ને
ખવાનું હાઈ છેની મને
હમ્મ એટલે જ ન થ આવતો ને ભાઈ
હુ હાલે બાકી જિંદગીમાં બીજું
જિંદગી માં તો જગ હાલે છેં ભાઈ
હાલવા તો બીજું કયું
હાલવા નથી દેવું પણ હાલે હવે હું કરું તું જકે હલોવી પડે ને ભાઈ જિંદગી હ
મારી જિંદગી ખુદ જંળ હે હું હુ કરું
હા
હલાવી ને હુઈ જાયે
હા એ તો રેવા દય એમાં
લ હલાવીને હોઈ જાય
હા હા સમમજી કયો હું તમારું કવાનું પંખા તમારે હલાવીને ચાલુ કરવા પડે
અરે એ તો યાર મ ભાઈ કોન મા છેે મારા
તારે શું કામ છેે પણ અમારો એ આ હા દેખાય દેખ પછી પણ અટણ દો મિનિટ વાત કર હતો સસ હ આ યશવંત જ છે આ યશવંત તારો પ્રિય મિત્ર નથી માનતો
કોણ છે
દેખાતું તને વાું અમે અમાર બે
એને કે જીવું ને એને કે જીવું ને
અ યશમાંંત એમ કે જીવું ને તારે અ એશંતથી એમ કે કે રેવું ને
મોટા બાાયે ધાવઈ ન મોટા બાએ ધવા માર ભય ન કે
પેલા એ બયુ જેવો છે એલા એમથી ઘણ થાય
હો વાંધો નહી
એ
અલા નિંદે રારાાવેલા
હા તો એવું પાંચ મિનિટ જ
અરા ભાઈ નિંદર આવેેલા
તું હવે અટાણે કા તો મજા ન આવે ને ભાઈ
એલા રાતલો જઈલા
હમ કેમ તને નીંદર આવે
હાલ તમારી ત્યાં વરસાદ કેવખ છે
અયા
ું હા
બર વરસાદની વાતમાં તો આજ તડખું હતું ભાઈ ત્રણ ચાર દિવસ
હ ના
તમારે અ્યાં
અમારે ભાઈ લગભગ પૂર આવી ગયયો
બહુ આવી ગયો આપડે બે એક જ સીટ ભાઈ જુનાગઢમાં ત ખાલી હોસ્ટેલ નો પેર છે એમાં હવે કઈ શું કેવાય કે તારી હોસ્ટેલ અલગ ને મારી હોસ્ટેલ અલગ એવું વરસાદ પડતો હોય ખબર નઈ
અરે એવું જ છે મારો કેીડી મકડા મોકડા તણાઈને જતા હતાા પુરમાં તો તો પરકી ના કેે કડીઓ મકોડા
ઓહહહા ભલે ટ્રેન એક ત્રણય જવાની હતી એવું મેં સાર
હમ હા
ટ્રેન તણાઈ જવાની હતી તમાર હોસ્ટેલ પણ હોસ્ટેલ ન દન પાટો હે કક એવું હાઈું મે ત્રણેય જવાનું
અમાર એ રૂમ રેઈ કે નો રે ખબર હે ન હવે ભૂકં ને એક્ઝટ કેસસે લગી્યો
હા વણીએ ભ
ભણીય જ છે ઝટકી એવી લાગ ગયોલો વાર વારરો જીગોઈ કેતો હતો મને કે જો ભૂકપ ઝટકી એવી નઈ લગયોલ હું
એમ તો તમારા ભેગો અમારોય ગયો ને
હા તમારે તો હજી કઈ ઘટે નીવો હ છે હું આને દિવાલમાંને ક્યાંથી જાય અમારે ખાલી એક દિવાલ લે ઈ ગય એટલે પછી આમ થોડુંક નમી જાય વધારે તો આવું
હા હ
તમારો તો આઈફાઈયાર રૂમ હ
એ હતો જ ને હું ત્યાં હતો ત્યાં સુધી આઈ ફાઈ હતો હવે આઈ ફાઈ ની હોય
હાવો ભાઈ
હમ
વરસાદ આપવાનું લાગે
એમ
હા ભાઈ અમારે યાર વરસાદ ને બના જ નથી
એમ હજ આવવાનું લાગે કે બઈન નથી થતો
એ હિશ એલે બન જ નહી થ
આવું આવું હજુ ન
ઓ અવાર માં આવો જોઈએ કોલેજ જવાનું થઈને જ
કોલેજ તો વરસાદ આવે તોય જવાનું હો નહી જવાનું જ નહી આજ ખબર ઉઠો પછી એમ થયું કે આવ ન જ જાવઈ ગયો પાસે
હા
હમ હવે કાલે હું ને એરી જાઉં
એવું એ લાગી નાર થોડમાં એલા ખરેખર ન્યાં લાગી ન હતયું
નોંધ જવાય ને ભાઈ ક્યાં હઉું ફર ગ ત વાલું હું હું કેવાયને
પછી હા અફસોસ થયેલા પછી તો અ ખડું ભીડ અં દત્તાત્રય હતી અહીયા આ બાજુ એટલી બધી નથી ત્યાં બુ હતી.
બાજુ ન હોય દત્તાત્રેય જ હોય ભીડ
હ ત્યા જ બહુ હતી એ બહ એટલે બહુ
અને તયાં પાછી સીડી કેમ હે હાવ.
હા એલા તા મને તો એમ કેડું મને એવું હતું કે ન્યાં હ ને કે જગ્યા એ છે બેહવાની વાંધો નહીં આવે હલા ગયાતોપસા પોઠા પેડા
નયા ઉપર ફોટા પડડ્યા
ભઠા પૈડ્યા ભઠા ઓલા ને કોઈ હાઈ લવે
ભાઈ યાર તો યશવંત આપડે ભાઈ અંબાજી ગયા હોય ને પછી દત્તાત્રેય નો જાય ને તો તંગિ ન ઓઑ્સસ દવે
એટલે મને અફસોસ રહેવા હતો મને ઓલો ઓલો મને ઘણો કે કે વરી જાય એટલે આઈ લગી જાય આપડે ના કઈ નઈ મજા પણ હું ના આપડે તો જઉં બધા ને બતાવું લે
હા અમક બતાવું લ કામ બતાવીએ
બતાવી દીધું હ
હા ત્યાં ગયા હતા તો બાપા ભીડ ત હા જવા દયા ઓલા ઓ હવે વરી જયા હવે હું એટલે હતું બોરું લજ જે હામો એટલે અમે પૂછીએેલા કેટલું ઘસી છે તો એ ક પગથિયા છે બીજો આવે ને એને પૂછીએ થોડોક હાએ પોપ કચચા પૂરા કરીએ તો બીજું આવે એને પૂછે. કેટલા છે હાથસો
અચ્છા
હાલા થોડો ભાઈ પછી થોડોક હાઈ જ હ અલા થોડક હજી સડી જઈએ. થોળક બહુ આમ બહુ ખેંચ લીધું તું પૂછ તો કે ત્રણસો વારેે વા એટ એક સાાથસો એક ત્રણસો
હ
શરૂઆત માં બસવીને કેટલા કીધા ખબર હો હા એ કે હોવ જ તમે તાર સડી જાવ હો
હોવ હ
ઓલા બીજા હતા વાએવા હતા એટલે કે ઘણા હો કે એટલા હો હોજ છે કામાં પૂરા કેમ નથી થતા
હ અરેે અરે ભાઇ હું એક જ વાર ગયો ગીરનાર‌ ઈ દિ પછી ગયોજ નથી.
અને યાર વિચાર આવતો તો કે. હું તો મગરો કેતો હતો કે આય ગીરનાર નો જવાય ગીરનાર નો જવાય હિયા. એટલે ન જવાય બાપુ પણ હ હડ વાત તો સાચી. પ છે અરો અવાર અવાર બાથરૂમ મ ઓપન નથી
એમ હાવ એમ થઈ ગયું.
એવું લાગે હવે અત્યારે તો એવું કઈ નથી.
આટણે હજી મારો ભાઈ હજી જલે ભત છે રાતની રાત ત આ આ સવારે ઉઠી ને એટલે આમ તને થાય ક હ હું વાત છે સુકું ને એવી રીતના દીખ છેટ
આમે કેટલા જણા હતા ખબર મગર સાત જણા હો.
ઓ બાપા બધાએ તાર મામા ના જતા કા
હાથમાંથી કેટલા છેડે ખબર? હાથમાંથી તે પેલા હ અમે બે જ છેડ્યા તા ને બીજા બે અડધે લગી. બસ
દોલો દત્તાત્રે એ.
હા બે અમે દત્તાત્રે ગ્યાતા ને. ને બીજો બીજા બે હતા ને ઈ લગભગ અડધે હુદી ગી ગીયા તા ઈ કે હમ અડધે ગ્યા તા બસી વરી ગ્યાતા. ઈ ઈમાં કયા ઈ એટલે માન ગયા હોય તું વી જાણા
એ લા એ યાં હૂતી સેડા પસી કદાચ હું મરવા પડું તઈશ પડી ને હાવુ હો દતાત્રે. અફસોસ રહી જઈ વે હું. આતે હારું આલો તો એ સંજય ભાઈ બોલ બોલ હું કે?
અરે એક કે હવે મને બે નંબર લાયગી તો હું વરી જાઉ.
એવું
હ વારે વા હું પેલા આના કરતા તો જંગલ માં વયે જાઉં વરવું એના કરતા.
અરે યારા
હારું હાલ તો થઇ ગ્યો ને દહ મિનિટ?
એ